હાલો.
હા કેમ છો તમે?
હા નમસ્તે અમે સારા છીએ. તમે કેમ છો.
બસ, અમે પણ મજામાં છીએ. મારો અવાજ પ્રોપર આવે છે ને?
હા, મને તમારો અવાજ પ્રોપર આવે છે. મારો અવાજ તમને આવે છે?
હા, તમારો અવાજ પણ મને સંભળાય છે.
તો આજે આપણે પિતા વિશે વાત કરીએ. હાલમાં મેં હમણાં મારા પિતા સાથે વાત કરી તો મેં વિચાર કર્યો કે આજે આપણે આપણે પિતા છે ડિસ્કસન કરી એ.
હા તમારી વાત એકદમ સાચી છે. જેટલું પિતા વિશે વાત કરીએ એટલું ઓછું છે. એમ એમણે આપણે પરિવારનો આધારસ્તંભ તરીકે પણ આપણે તેમને માનતા હોઈએ છીએ બરાબર ને?
હા તમે સાચું કઘુ. કે પિતા જે છે એ આપણા આખા પરિવારનો મુખ્ય પાયો અને આધારસ્તંભ છે. જો પિતા ન હોય તો આપણને બહુ બધી મુસિબતો ફેસ કરવી પડે છે. અને પિતા વગર જીવવું ખૂબ જ મુશ્કેલભર્યું હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને જો આપડે સાચું કહ્યું કે પિતા જે છે ને પરિવાર માટે દિવસ-રાત મહેનત કરતા હોય છે. પરંતુ પોતાની મુશ્કેલીઓ વિશે જે છે બહુ ઓછું આપણને કહેતા હોય છે.
હા તમે સાચું કહો છો. ઘણી વખત તેઓ પોતાનું દુઃખ છુપાવીને... પરિવારના તે ના હસતા ચહેરા એ આપણે સાથે સારી રીતે વાતો કરતા હોય છે. તો મને વિચાર આવે છે કે પપ્પા આ બધું કેવી રીતે કરી શકતા હશે કે. એમનુ જે કંઈ પણ દુઃખ હોય એ ખુદયે વઠીલેશે આપણને જાણ તક નહિ કરતાં. આપણને ભનક તક પડવા દેતા. ને પપ્પા કેટલા એ સારા છે અને કેટલા હિંમતવાળા છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. અમુકના પપ્પા સરકારી નોકરી કરતા હોય અમુકના પપ્પ પપ્પા ખેડૂતો હોય છે, કોઈ કોઈના પપ્પા જે છે વ્યવસાયમાં મહેનત કરતા હોય છે. તો એમના બધા જે છે સ અલગ અલગ જે છે એ કામ હોય છે. પણ સવારની સાથે જ સૂર્ય ઉગે તે પહેલા જ જે છે. લોકો કામે જવા માટે તૈયાર થઈ જતા હોય છે અને પોતાના પરિવારને સુખી રાખ ખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે.
હા તમે સાચું કહો છો અને બાળપણમાં પણ જયારે આપડ ચાલતા ખાતા ત્યારે સૌથી પહેલા આંગળી પકડીને તો આ પિતા જ હતા જે આપણને ચાલતા શીખરતા આપડે જયારે પણ પડવાના હોય તો પપ્પા આપણને પકડી લેતા આપણને પડવા તક નહી દેતા. તો એટલો સારો સાથ આપણને પીતાનો મળ્યો છે.
હા એ વાત તમારી ખૂબ સાચી છે. કે તેઓ આપણને સાયકલ ચલાવવાથી માંડી અને તરવું કેવી રીતે મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો. પછી ધીમે ધીમે સાયકલ આવડી ગઈ ત્યાર પછી આપણને ગાડી શીખવાડી. તો અલગ અલગ ઘણી બધી એવી વસ્તુઓ જે છે કે જે આપણને પિતા જે છે એ શીખવ્યું છે આપણી લાઈફમાં.
હા તમે સાચું કહો છો. મા જે છે આપણા સારા એવા સંસ્કારથી ઉછેર કર્યો છે પણ પિતા જે છે એ આપણને આખી દુનિયા બતાવે છે અને દુનિયામાં એ કઈ રીતે જીવવાનું એ આપણને એક પિતા છે એ જ આપણને શીખવે છે. અને ખુબ જ સારી રીતે શીખવે છે આપણને જયારે જરૂરત પડે તો આપણને કડક થઈને પણ આપણને શીખાડે છે પણ આપણને ક્યારેય એકલા નહી પડવા દેતા કે ક્યારે આપણને મુસીબતમાં મૂકીને જતા નથી રહેતા એ હંમેશા આપણી પાછળ ઊભા હોય છે.
હા અને પપ્પા હંમેશા એક વાત કહેતા હોય છે કે ક્યારેય આપણે મહેનત થી ભાગવું ના જોઈએ. સમય ની કિંમત સમજનાર વ્યક્તિ જે હોય છે ને એ જીવનમાં ક્યારે પાછો પડતો નથી આવી ઘણી બધી શિખામણ જે છે સલાહ જે આપ પતા હોય છે આપણા પપ્પા. અને એમાં પણ આપણાથી જો ક્યારેય ભૂલ થાય તો એ આપણને પ્રેમથી સમજાવતા હોય છે ગુસ્સો નથી કરતા હોતા. અને હંમેશા તેઓ સાચું આપણને માર્ગદર્શન આપતા હોય છે.
હા તમે સાચું કહો છો. પિતા આપણને જીવનની વાસ્તવિકતા શીખવે છે. અને પિતા અને માતા પ્રેમનું ક્યારે આપણને ઓછો નથી થતો એ લોકો હંમેશા આપડી સાથે જ હોય છે. અને મારા પિતા તો હજુ પણ કહે છે કે તારે જે કરવું એ તું કર હું તારી પાછળ ઉભો છું. બસ અને આજ શબ્દો સાંભળીને મારા મનમાં અને મારા હૃદયમાં જે આનંદ હોય છે કે મારા પિતા મારી પાછળ છે. અને એ નથી જ મને એટલી હિંમત મળી જતી હોય કે હું કોઈ પણ પ્રોબ્લેમ ને ફેસ કરી શકું છું.
હા તમારી વાત એકદમ સાચી છે. અને જો માતા અને પિતાના પ્રેમમાં જે છે ને કોઈ પણ પ્રકારનો તફાવત નથી. માતા હંમેશા આપણને પ્રેમભર્યાં શબ્દોમાં અને લાગણીઓ બતાવતી હોય છે જ્યારે પિતા જે છે પોતાના કામ અને જવાબદારીઓ દ્વારા પ્રેમ વ્યક્ત કરતા હોય છે. એટલે ઘણી વખત પિતા એવું નથી કેહેતા કે હું તને પ્રેમ કરું છું પરંતુ દરેક કામમાં એમનો પ્રેમ આપણને દેખાતો હોય છે.
હા તમે સાચું કહો છો. કે બીજા ક્યારે આપણને પ્રેમ દેખાડતા નથી. પણ હંમેશા એ પ્રેમ એમને પાછળ હોય છે, જેમ કે, આપણને સ્કૂલે જતા હોય તો સ્કૂલેથી લેવા આવે છે. આપણી માટે ચોકલેટો લેતા આવે છે, આઈસક્રીમો લેતા આવે છે. આપણને જે કંઈભી ભાવતું હોય એ આપણી માટે પ્રેમથી લેતા આવે છે, અને કેતા પણ નહીં હોય લાવીને ખાલી બસ કે છે, કે તમારી માટે લાવ્યો છું, મને હું ગયો હતો દુકાનેતો મને આ મળ્યું. બસ એ રીતે પ્રેમ નથી બતાવતા અને આપણને, સારી રીતે રાખે છે.
હા, અને જ્યારે પણ તેઓ આપણા માટે જે છે, પુસ્તકો ખરીદતા હોય ફી ભરતા. તે હોય અને પોતાની જરૂરિયાતો છોડી, અને આપણે ઈચ્છા પૂરી કરતા હોય ત્યારે એમનો પ્રેમ આપણને સાચો. સમજાતો હોય છે, અને આજના ઘણા એ યુવાનો જે છે, કે પોતાના પિતાને પૂરતો સમય પણ નથી આપતા. તો આપણે રોજ, થોડો થોડો સમયજે છે, એ પિતા સાથે બેસી અને વાત કરવી જોઈએ. એમના આખા દિવસની મહેનત કરતા હોય છે, અને થાકી ગયા હોય એટલે તેમને. પણ આરામ અને સન્માન મળવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે, એમ. તો આપણે રોજે પાંચ દસ મિનિટ, જેટલું બેસીએ નેતો પણ જે છે, એ પિતાને જે છે, ખૂબ જ સારું લાગે છે.
હા, તમે સાચું કોવ છો. કેજે પિતા જે છે, એમને આપણને નાના થી મોટા. થયા ત્યાં સુધી આપણે દેખભાલ કરી છે, આપણે જયારે ભી બીમાર પડ્યા હોય. આપણને તરત જ હોસ્પિટલ લઈ જતા ટાઈમટુ ટાઈમ દવા લાવ. ત આપણને જમવાનુંના ભાવ તો મમ્મીથી કંઈને જમવાનું પણ આપણને, પાગવે બનાવડાવતા, અને એવા ઘણા બધું છે, તો પણ હજુ કેટલાક લોકો છે, જેમને પછી મોટું પિતાની ઉમર થઈ જાય તો એમને ગમતું. ના હોય એમને વૃદ્ધાશ્રમાં મૂકયા આવે તોએ સારું ના કહેવાય, જે પિતા એ તમારો એટલો સાથ આપ્યો હોય, એટલા મોટા કર્યા હોય. અને જયારે એમને તમારી જરૂરત હોય, ત્યારે તમે સાથ છોડી દેવો તે સારું ના કહેવાય. તો મારું કેવું એવું માનવું છે, કે પિતા જોડે. તમે સારી રીતે વાતો કરો એની જોડે રેહો. એમની જોડે વાતો કરો એમની જોડે. બાર ફરવા જાવ આખો પરિવાર જોડે ફરવા જાઓ. અને સારો એવો ટાઈમ સ્પેન્ડ કરો,
હા, તમારી વાત એકદમ સાચી છે. કે તેમની સ્વાસ્થ્યનું પણ એ ધ્યાન રાખવું જોઈએ, એ પણ આપણી જવાબદારી છે. શું આપણે તો ક્યારેય જે છે, આપણા પિતાને જે છે, એ આભાર એવો શબ્દ ક્યારે વ્યક્ત. નથી કરતા, એટલે ગમે ત્યારે એક વખત આપણે જે છે, ફાધર્સ ડે હોય ત્યારે. પણ આપણે એવું બોલવું જોઈએ કે પપ્પા તમારો ખૂબ ખૂબ આભાર, ત્યારે તેમના ચહેરા ઉપરનું સ્મિત જે છે, ને એજ આપણને બહુધું, કહી દેતું હોય એટલે પિતાની ભૂમિકા. કે ભેટ આપવી એ જરૂરી નથી પણ એના કરતાં પણ જરૂરી એ છે- કે એમને પ્રેમ આપવો, આદર આપવો એજ એમના માટે ખૂબ જ- મોટી વાત ગણવામાં આવે છે, અને બાળકોની સફળતા હોય એજ પિતાની સૌથી મોટી. ભેટ હોય છે, એટલે પિતા જે છે એમાં ઘણા બધા આપણને ગુણ શીખવા મળતા હોય છે. જેમ કે મહેનત કરવી છે શિસ્ત કેવી ઈમાનદારી જવાબદારી આત્મવિશ્વાસ હિંમત આવા ઘણા બધા જે છે એ ગુણ આપણને પિતામાંથી શીખવા મળતા હોય છે.
હા તમે સાચું કહો છો કે પિતા આપણને શિસ્તા ઈમાનદારી જવાબદારી આત્મવિશ્વાસ એ બધું શીખવે છે એ ક્યારે આપણને એકલા નથી છોડતા અને ઘણી વખત આપણે વિચારીએ છીએ. કે પપ્પા ક્યાંય થાક્યા નથી. મતલબ કે ક્યારે આપણી જોડે રહીને થાક્યા નથી એ હંમેશા આપણો સાથ આપે છે. ઘરે એવીવી રીતે નથી કીધું આપણને કે હું થાકી ગયો છું. મારી હવે મારે એકલું રહેવું છે તમે જોડે વાત નથી કરી એવું નથી. પપ્પા હંમેશા આપડી બધી વાતો સાંભળે છે કપડા આપણે જેટલું ના વિચાર્યું હોય એ કરતા પપ્પા આપડી વિશે વિચારીને એક કદમ આગળ ચાલતા હોય છે. આપણે કેવા પેલા જ આપણને ગાડી લઈ આપતા હોય છે આ એ માટે સારી સારી કોલેજ સ્કૂલો શોધી રાખી હોય છે અને એડમિશનની પ્રોસેસ પણ ચાલુ કરી દીધી હોય છે. તો પપ્પા ક્યારે આપણને જતાવતા નથી. પણ એ આપણી પાછળ ઊભી રહીને બધી આપણું સારું જ વિચારતા હોય છે.
તમારી વાત એકદમ સાચી છે. તો આજે આપણે ખુબ સરસ પિતા વિષય ઉપર વાત કરી તો ફરી મળીશું કોઈ નવા જ ટોપિક સાથે આભાર તમારો.
હા તમારે પણ ખુબ ખુબ આભાર.